હલો બસ મજામાં મારા ઘરે બધા સારા છે ને
હા બધા મજામાં આપડે ગામ અને શહેરની આપડે તુલના કરીએ તો કેટલી તકલીફ પડે છે કે જે ગામમાં રેતા હોય કારણ કે અમે અત્યારે જ ગામ થી અહિયાં શહેરમાં રેવા માટે આવી ગયા તો ત્યાં અમને એટલું બધું દૂર પડતું ું હતું વારંવાર મારી દીકરીને ટ્યુશન લઈ જવાનું હોય સ્કૂલે લઈ જવાનું હોય કે કઈ એસ્ટ્રા બીજું શીખવવાનું હોય તો એટલી બધી તકલીફ પડતી હતી
સાચી વાત કીધી તમે ગામમાં અને શહેરના જીવનમાં બહુ જ ફેર છે જેમ તમે કહો છો કે ગામમાં તમે દૂર બધું પડે છે ટ્યુશન નથી મળતા કોઈ બી શીખવું હોય નવું વસ્તુ કઈ એક્ટિવિટી શીખવી હોય કઈ બી શીખવું હોય તો આપણે અ એ શહેરમાં આવવા પડે છે એટલે એ લોકો એક વસ્તુ આપણે એમ જોઈએ તો આપણને દૂર લાગે છે આપણને સગવડ નથી મળતી એટલે આપણે શહેરમાં આવો છો પણ ગામના લોકો એમ જોુવ છે ને તો બહુ સુખી છે કે કે ત્યાં એટલું ધૂળ નથી ઉડતું એ લોકોને આસપાસ જનજીવન એટલા બધા મળે છે કે વાતાવરણ એટલું શુદ્ધ હોય છે હવા આવે છે કેમ કે કે આજુબાજુ એ લોકોના ઘરના તરો હોય છે તો એ લોકોને હવા એકદમ શુદ્ધ હોય છે પાણી બી આપણે જોઈએ તો એ લોકો એમ કે પહેલે ના હતું કે ગામમાં છે ને બહુ દૂર દૂર સુધી ચાલીને જવા પડતું હતું પણ હવે તો સરકારે એટલું બધી યોજના પ છે એટલે ઘરે ઘરે લોકોને પાણી બી મળે છે તો એટલે ગામના થોડુંક હવે ઓછું છે પણ શહેરની તુલનામાં એ લોકોને સુખ સુવિધા ઓછી મળે છે એ લોકો અગર ઘરેથી દૂર ગામથી ગ શહેરમાં આવવું હોય યા કોઈ જગ્યાએ જવું હોય તો એ લોકોને અ એ લોકોને પોતેનું સાધન ના હોય તો એ લોકો જવાતું નથી એ એ લોકોને મુશ્કેલી પડે છે જયારે આપણે શહેરના જીવનમાં જોઈએ તો એ લોકો સુ સુક સુવિધામાં રહે છે પણ એ લોકોને શાંતિ નથી એ લોકોને તાજી હવા નથી મળતી આ બધું એ લોકોને પ્રોબ્લેમ થાય છે સાચી વાત કે નહી
હા હા ખુબ જ સાચી વાત કારણ કે શહેર અને ગામમાં રહેવાના ફાયદા અને ગેરફાયદા બંને છે બધી જ રીતે કે જેવી રીતે ગામમાં વાતાવરણ શાંત હોય શુદ્ધ વાતાવરણ હોય અને શહેરનું જે વાતાવરણ તે એકદમ વ્યસ્ત હોય અવાજ વાળું હોય પ્રદુષિત હોય અને ગામમાં વસ્તી ઓછી હોય એટલે લોકો પણ એકબીજાને મળતા રહેતા હોય ઓળખતા હોય એકબીજા સાથે પ્રેમથી રહેતા હોય અને શહેરમાં કેવું કે વસ્તી વધારે અને બધા એટલા લોકો લોકો વ્યસ્ત હોય કે એકબીજાને મળતા પણ નથી એટલે ફાયદા અને ગેરફાયદા બંને છે જેવી રીતે રોજગાર ગામના લોકોને આપણે રોજગાર જોઈએ તો મોટે ભાગે લોકો ખેતી કરે છે પશુપાલન કરે છે અને શહેરમાં લોકો વેપાર કરે નોકરી કરે ઉદ્યોગો કરે અને આપણે છોકરાઓને ભણાવવા હોય આપણા છોકરાઓને તો ગામમાં શાળાઓ ઓછી હોય મોટે ભાગે ગુજરાતી શાળાઓ અને પ્રાઇવેટ શાળા હોય તો પણ માંડ એાદા જ હોય છે એટલે આપણેે આપણા બાળકોને ભણાવવું હોય તો શાળા કોલેજોમાં મતલબ સારી કોલેજો કે સારી શાળાઓમાં ભણાવવું હોય તો શહેરમાં તો આવવું જ પડે અને આરોગ્ય સેવાઓ પણ ગામમાં ઓછી હોય અને શહેરોમાં વધુ હોય જેવી રીતે આપણે વાત કરીએ કોઈ પ્રેગનેન્ટ લેડી હોય અને અચાનક હોસ્પિટલ જવું પડે તો ખુબ જ તકલીફ પડે છે એમ બરાબર ને
સાચું સાચું કીધું એ તો એને જેવું કે અ ગામમાં એમ કયો કે કોઈ ન કઈ અ તમે જેવું કે ઈમરજન્સી આવી ગઈ અચાનકથી કોઈ બીમાર પડી ગયું તો આ ગામમાં આરોગ્ય કેન્દ્ર ના હોવાથી હોસ્ હોસ્પિટલ ના હોવાથી એ લોકોને તકલીફ પડે છે જાતેનું સાધન લઈને જવા પડે છે એ લોકોને લઈ જવા માટે તો આ બધી તકલીફો તો પડે જ છે એ લોકોને પણ એક વાત જોવા છે ને તો ગામના જીવનમાં એ લોકોને ખૂબ જ આમ શાંતિ લાગે એ જ એ લોકો અગર શહેરમાં જઈને જે કામ કરે છે ને એ લોકો કામ માટે પૈસા માટે તો જાય છે પણ એ લોકોને ઘર જ એ લોકો ન ગમે જ્યારે કે આપણા શહેરને આપણે કે એ લોકો મારા જ એક મારા આપણે એમ કે ને ઘરના માનમાર છે એ લોકો છે ને બોમ્બે સાઈડ રહે છે તો એ લોકો જયારે મારા ઘરે આવે ને તો એ લોકોને ખુબ શાંતિ લાગે કેમ કે કે એ લોકો આખો દિવસ બસ ગોલ ગોલ ફરતા જ હોય છે આખો દિવસ દોડતા જ હોય છે પછી અહંયા આવે બે ત્રણ દિવસ થાય પછી એમ કે હવે તો અમને કંટાળ આવે છે કેમ કે કે એકદમ શાંતિ હોય અવાજ ના હોય એક બાજે કોઈ બે ત્રણ દિવસ એ લોકોને રહેવાનું ગમે પણ પછી પેલા અવાજમાં રહેલા હોય ને તો એ લોકોને ના ગમે તો જ્યારે બી એ લોકો આવે એટલે એક બે દિવસ તો રહી પછી એ લોકોને કંટાળાવા લાગે એટલે એ લોકો પાછા જતા રે પણ કોઈ મોરસ એક વાર તો એ લોકો આવે જ છે એટલે મને બી ગમે કે હા મારા ઘરે બી કોઈ આવે છે આપણું એમ નહીં લાગે કે આપણું ગામ ગામમાં છે એટલે લોકો આપ આપડા ઘરે આવતા નથી તાચો કીધું કે નં
હા હા ખુબ જ સાચી વાત કારણ કે એ લોકોનું જીવન જ એવું હોય ઝડપી અને આધુનિક એટલે એ લોકોને આમ બધું ઝડપથી અને તરત જ એક સ્થળે થી બીજા સ્થળે પોહોંચી જવું ઝડપ થી બધું સામાન લઈ આવું એટલે એ લોકો મતલબ રહ નથી જોઈ શકતા અને ખુબ જ ઝડપથી એ લોકોનું જીવન જીવવાનો એ લોકો પ્રયત્ન કરે છે એટલે થોડા દિવસ એ લોકો શાંતિ માણી લે છે પછી પાછા શહેર તરફ જ જાય છે બરાબર ને
બરાબર બરાબર ને બીજું કે હવે તમે જેવું કીધું કે શહેરમાં એટલું બધું હવે જ્યાં જોઈ છે ને હવે આપણા અહીં શહેરમાં આપણે જોઈએ કે જેટલી બી વાર આપણેે ગામથી આપણે કવીી લેવું હોય ચાલ આજે મેં વિચાર્યું કે હું બજાર જઈને કંઈક લઈ આવું પણ જ્યાં જોઈ ત્યાં રસ્તા જ બન્યા કરતા હોય છે ટ્રાફિક જ નડતું હોય છે એટલે એ જવાનો એટલો કંટાળ આવે છે હું એમ વિચારું કે અડધો કલાકમાં જઈને પાછી આવું તો પણ એક વસ્તુ માટે માટે મારે એક કલાક કાઢવો પડે છે એટલે એ ગામમાં એમ કેવો છે ભલે રોડ કાચા હોય છે રસ્તા સરખા નથી પણ આપણને શાંતિથી રેવા મળે છે જ કે આ શહરમાં દસ વખત દસ બસ એ લોકો ખોદ્યા જ કરતા હોય છે થોડી થોડ દિવસે બસ રસ્તા જ ખોજતા હોય છે અને જ્યાં આજુબાજુ જોઓ ને ત્યાં નવી નવી બિલ્ડિંગો ઉભી થતી જાય છે એટલે લોકોને રોજગાર તો મળે છે પણ એટલું જ પ્રદુષણ પણ થાય છે તો એ બધું એ લોકો ના શરીરમાં જ તો આનાથી એ લોકોને બહ જ ગેરફાયદો થાય છે એટલે એ લોકોને લાગે કે ગામ વાળા ના જીવન કેટલું સારું હોય ને આપણને કેવું લાગે કે શહેર વાળાનું જીવન કેટલું સારું છે એટલે જ્યાં આપડે આપડી રીતના બરાબર હોય છે શહેર વાળા શહેર લોકો ની રીત બરોબર છે એ લોકોને જે ફટાફટ બધું વસ્તુ મળે છે આપણને એ વસ્તુ નથી મળતી તો આપણે અ આપણેે જેવું કે ગામમાં રહીએ તો આપણે આપણી નાની નાની નાની ખેતી કરીને બી આપણે નાની નાની શાકભાજી ઉગવીને સારું ખાઈ શકી પણ આ શહેરના લોકો શું કરી શકે આ વસ્તુ ના કરી શકે તો એ લોકોને પૌષ્ટિક ખાવાનું નથી મળી શકતું એ લોકો જે બજારમાં મળે શાકભાજી એજ લાવવા પડે અને એ બી કેવી હોય બે દિવસ વાસી બી હોય શકે કે એક દિવસ આગળ એ લોકો તોડે પછી બીજા દિવસે એ લોકો ટ ટેમ્પોમાં આવતું હોય તો આપણને વાસી મળે એટલે શાકભાજી બી એ લોકોને વાસી મળે છે તો આ બધું એ લોકોને નુકસાન થતું હોય છે શું કહવું હતો મેં
હા ખુબ જ સાચું કારણ કે અત્યારે જ હું થોડા દિવસ પેલા વેચાતું દૂધ લાવતી હતી તો ગરમી એટલી બધી પડે છે અને કે અ અગર આપણે ગરમ ના કર્યું હોય તો એક જ દિવસમાં બગડી જાય છે જયારે અમે ગામમાં રહીએ તો એટલું સરસ આજુબાજુ રીંગણના નાના નાના છોડ ટામેટાના છોડ ઘરે પાછળ ગાય પણ રાખેલી છે અને એના ખોરાક માટે વાડીમાં ચારો પણ ઉગે છે બધું એટલે ગામમાં આપણે જોઈએ તો આપણું જીવન એટલું ખર્ચાળ નથી અને શહેરોમાં દરેક વસ્તુ આપણે સવારથી સાંજ સુધી આપણેો એટલો બધો ખર્ચો વધી જાય છે એટલે આપણે કમ્પેરિઝન કરીએ ગામ અને શહેરની તો ગામનું જે જીવન છે સાદું એ આપણને બધી જ રીતે ફાયદાકારક છે અને થોડાકના ગેર ફાયદા પણ છે જે આપણે શિક્ષણ છે રોજગાર છે બાકી આપણા હેલ્થ પ્રમાણે જોઈએ તો ઘણી રીતે સારું એવું છે બરાબર ને
બરાબર બરાબર અને આપણે જોઈએ કે ગામમાં છે ને આ આપડ વરસાદ પડતો હોય ત્યારે બી આપડું પાણી છે ને તરત નીકળી જાય છે જ્યારે કે શહેરમાં જોઈએ તો આપણે જ્યારે જગ્યાએ જગ્યાએ રસ્તા ભરાઈ જાય છે તો આ બી એક નુકસાન આસાન છે લોકો માટે અને આપણે એમ કે કચરો હોય તો આપણે આ બધું શાકભાજીનો કચરો તો આપણા અહીંયા ડાટી દઈએ તો એ તો આપણું ખાતર બની જાય છે પણ શહેરના લોકો શું કરી શકે એ આ બધું નથી કરી શકતા એ લોકોએ સીધું આ બધું કુરાડાાનમાં નાખવા પડે છે તો એનાથી બી આનું આપણને પોલ્યુશન વધતું જાય છે વાતાવરણ અશુદ્ધ થાય છે તો આ બધું કારણે આપણને એમ લાગે કે ગામનું જીવન શહેરનાં જીવન કરતાં ખૂબ જ સારું છે અને ખૂબ આરામદાયક છે એટલે અ આપણેે જે ખેડૂતો હોય છે એ બધા હોય છે એ લોકોને કેટલું ગમતું હોય કે અમે ગામમાં જ રહીએ આપણે શહેરમાં જઈને શું કરવું છે ખાલી રોજગાર જ મળે છે ને પણ શાંતિ નથી મળતી આપણા બાળકો હોય છે. તો એ લોકોને આપણે એમ શહેરમાં લઈ જાય ને આપણે એમ ક કે આપણે અહીંયા જ રહેવું છે તો એ લોકોને પણ ના ગમે મારું જ છોકરુંને હું લઈ જાઉં ને તો એ લોકોને આમ ફરવા નથી મળતું રમવા નથી મળતું દોડવા ન મળે તો એ લોકો છે ને ચીચવાઈ જાય છે. તો આપણે એમ લાગી પણ આપણને ગામનું જીવન ખૂબ જ મને તો બહુ જ ગમે છે અને શહેરમાં જાઉં છું પણ મને બહુ અવાજ બહુ વાતાવરણ અશુદ્ધ લાગે છે તો ચાલો આપણે પછી ફરી કોઈ વાત પર વા કરશું આવજો હા ને
આવજો